આવો આવ હલો ભાઈ કેમ છ મજા ભાઈ મજામાં બસ
હા તો અમારે એક બાજુમાં કડીિયો બેઠો છે રાહુલભાઈ નું નામ છે એમ તો એ કોની બિઝનેસમેન એ તો બહ મકાનસને પછી જે કરું તબીલો બનાવો તો બના આપે છે તો તમારે બનાવો તો તો ભણાવો છે તો હું એમનો કોન્ટેક કરી આપું
હા અમારે ઘર બનાવાનું છે છે હમણાં
હા તો તમારે ઘનો અંદાજ એક ખર્ચ એટલો આવશે કે તમારે પેલા તો ટેબલ જોવું છે પેલા પાયો ખાણવો પડશે પછી પો ભૂરવો પડશે પાઇપ ભૂરીને અંદર પ ટેબલ ટેબો ચડાવવા પડશે ટેબ થી કરીને ઉપર માલ ચડાવવાનો માલ કરીને પછ આખું ઘ તૈયાર કરવાનું ઘ તૈયાર કરીને પછી પ્લાસ્ટર કરવાનું પ્લાસ્ટર કરીને પછી ઉપર પત્ર નાખવાનો પત્ર નાખીને ભાઈ ઘર તૈયાર થાય પછી અંદર ટાઈસું નાખવા નહી
બરાબર તો આ કેટલો ખર્ચ થ તમામન કો
હ અંદાજે ખર્ચો તો થશે ચાર થી પાંચ લાખ જેવો થાય હા અને ટેબો એક ટેબુ આવે છે કોની બાવી જ ત્રેવીસ રૂપિયા અને પચીસો બ આસપાસ જેવા જૌશે
પચીસોી બમાં બની જશે એમ
હા પચીસો ટેબામાં તમારે કમ્પ્લીટ કર તૈયાર થઇ જાય
હમ એ
હમ હા એટલે હું એવું કેવા માંગુ છું એટલે જે ગરીબ લોકો હોય ને ગરીબ લોકો એમના માટે બેસ્ટ વીઆઈપ ઈડિયાસે એમ લો સરકારર અ ત્રણ કે ચાર લાખ જેવી લોન માફ કરી આપે છે
એવું
હા ત્રણ થી ચાર લાખ લોન માફ કરી આપે છે જ્યાંથી ગરીબ લોકો વ્યવસ્થિત રહી શકે વ્યવસ્થિત ખાઈ શકે વ્યવસ્થિત કામ કરી શકે
બરાબર
પ્રમાણે કોને એક ગરીબ લોકો માટેની વ્યવસ્થા તારા ખેલી છે હા એટલે કે તમે શમાં આવો છો
હા હું તો એકદમ પ્યોર ગરીબ મા છું એટલે મારે તો લોન જરૂર પડશે
હા તો અમે બિલકુલ તમને સપોર્ટ કરીને લોન કરી આપશું તમારે ચારથી પાંચ લાખ જેવા પૈસા વગર લોને અને વગર વ્યાજે તમાને પૈસા લોન માપ કરી આપવામાં આવશે
એવમ આ સરકાર તરફ ઠીક છે
હા સરકાર તરફથી બિલકુલ સરકાર તરફથી અમે એક સેવા કરવા મા માગો છો કે જેથી ગરીબ લોકો હોય એ માણસું એમના પાયા ઉપર ઉભા થાય માણસું કમાય અને એમનો ધંધો વ્યવસાય રોજગાર ઘર અને એમને બેરોજ ગ દૂર કરીને એમનો ધંધો પૂરો પાડી શકે
બરાબબર
હા તો તમારે શું એક વ્યવસાય છે ને બેરોજગાર માંથી બહાર નીકળવા માગો છો તમે
હા હા જરૂર
હા તો એમાં એક ધંધો એવો છે કે તમે જે એન્જિનિયરિંગ કામ આવે છે એન્જિનિયરિંગ ની અંદર તમારે પેલું શીખવું પડે ને પછી તમારે કામ કરવું પડે
એવું એમ શું કામ કરવાનું હોય
હા કામ તો એવું કરવું પડે કે જ્યારથી તમે પેલા બે દિવસ તમે દેખો જોવો તમને અનુકૂળ લાગે ત્યારે પછી તમને જે યોગ્ય લાગે એ પ્રમાણે તમે કામ કરી શકો
બરાબર
હ કેવુંય ખબર હ કે તમે જોવો પછી તમને યોગ્ય લાગે કે આપડે કામ આ શકસ ફૂલ થાય તો તમે કામ કરી શકો તો એમાં મહેનત થોડીક કરવી પડે ને એમાં આવક બહ બમણી છે હા
સાની વાત કરો તમે શું કામ કરવાનું એમાં
હા કામ તો એવું કરવું પડે કે જેથી તમે કે જે મજૂર લોકો પ એ કોમ કરી શકો અને તમે કરી શકો કે તમારે જો પેલા એન્જિનિયરિંગ એના જોડે જવું પડે એના જોડે કામ કરવું પડે
હા હા
ને તેમના જોડે કામ કરો તો પછી એમને આખી માહિતી એ આપે ન એના એના થ્રુ તમે કામ કરી શકો.
બરાબર.
હ તો તમારે કોઈ કરવાનું હતું નહી કે તમે ધારો કે આ નદીમાંથી કાંકરી લાઈ કાંકરી લઈને પછી તમે ઘરે ટગો કરો. ઢગો કરીને પછ છી એમનો માલ બનાવો માલ બનીને તમે એન્જિનિયરિંગ વાળો એ એમ કે કે તમે આટલા એક ઠીલી સિમેન્ટના તગારા પ્રમાણે તમારે આટલા તગારા રેત નાખવી પડે એ પ્રમાણે તમારે રેત નાખવી પડે. પછી અંદર મસ સીમેટ નાખીને ભાઈ તમારે એમને મિક્સ કરવો પડે. સિમેન્ટ નાખીને પય મિક્સ કરી. ને પલાળવો પડે. પલાળવો પડે પછી તમારે એને ગેળવવો પડે ગેળવવો પડે પછી કોને તમારે એને અસલ આ પાવડે પાવડે કરીન ખોપ્પો પડે. પછી કોપી અને પછી જે કડી શણતો હોય કડિયા ને આપી. ઈ કડીયો ક મતલબ કે એન્જિન. યરન એન્જિન નિયરિંગ શણતો હોય. એને તમે આપો. તો એને બહુ સારું લાગે. અને એને મજા આવે.
બરાબર તમારે કઈ આજુબાજુમાં એવો કોંઈ કરી હોય તો જાણ કરજો અમને.
બાજુ તો ક્યો તો હે પણ એ મને એવું દેખાય છે કે તમારી પાછળ કે ભમરી મદ ઉડતું હોય હા. હા એટલે કે પાછળ કે તમારે એક કાસચારો ઉપભો છે કાસચારોની અંદર રજગા બાજરી ઉભી છે ત્યાંની અંદર ત્યાં ઉડેરું.
હા હા હા તે બાજુ છે. હા મતે જ ઉડીઈ રહ્યો છે.
હા એટલે કે મારો કવાનો મતલબ એમ કે તમે થોડાક સાવ ચેતી રહો. તો તમે એન્જિનિયરિંગમાં કામ કરી શકશો જો એવું તમને અડીને કરડી ગયું તો તમે કામ નહી કરી શકો.
એેવું એમ તેનાથી નુકસાન થાય છે.
હા શરીર ની નુકસાન શરીરને સોજા આવે અને એમનું બહ ચારિત્ર રોગ પ્રગટ થાય..
એવે એમ. ત્યાંથી દુખાવ વધારે થતો હશે.
હા દુખાવ વધારે થાય અને હું એ કેવા માગુ છ કે તમે જે એન્જિનયરિંગ ની કરીને માલ બણીને આપો એ માલ પછી એક લેલું કહેવામાં આવે.
બરાબર.
લે લે કરીને જો માલ કરીને સોટ તો માલ અંદર સોટે અને મસ્ત પ્લાસ્ટરંગ થાય.
હમ્મ બરાબર.
હા તમારે ટાાઈસુ નાખ્યું હોય તો ટાઈસુ ભી નસી શકો. હા બિલકુલ હા તો તમે એનઆરસી વિશે બે બોલ થોડા કહી શકશું.
હા મારે તો ચાઈના મ્યુઝિક કરાવું છે. તે ટાઇલ્સ ના તમને ખબર છે ચાના મ્યુઝિક કેવું હોય.
ચાઈના મ્યુઝિક તો બરોબર હો પણ તમે જે રાજસ્થાનમાંથી ટાઈલ્સું લાવો. એ સારી અને સસ્તી ભી આવે એ. અને એમનો પ્લાસ્ટર કર્યા કે ડાયરેક્ટ આઈસુ નાખી દો તો બી ચાલે
એવું
હા
કે સસ્તી પડે છે
હા સસ્તી પડે છે ને સારી ભી આવે છે અનેને તમે એને પાંચ ફૂટથી દૂર થી તમે પસાડશો તો ભી તૂટશે નહી
બરાબર એટલી મજબૂત અહીંયા આવે છે ઓકે મેમ
હા મજબૂતાઈ આવે છે એમની અને ઘરે બી મજબૂત થાય
હમ હમ
હ તો તમે એવી ટાઈ શું વાપરવા મામાંગો છો હા તો મારે એક માધ્યમથી મારા બાજુમાં એક દુકાન છે ત્યાંથી હું તને એ જ કંપનીની રાજસ્થાન કંપનીની તમને લાવી આપું ને તને આખો ઘરનોો નકશો તૈયાર કરી આપું ને આખા ઘરની જે મટરિયલ્સ જે જોવતું હોય તો ત્યાં મળી જશે
બરાબર
તો તમે લાવવા માગતા હશો તો તો મને પેલો કોન્ટેક કરજો તો હું તમને લાવી આપીશ
બરાબર હા મારે લાવેલ છે
હા તો હું તમને લાવી હલીશ
હમ બરાબર
હા તો તમારો હાલ બજેટ કેટલું હશે તમારા જોડે
બજેટ તો ઘણ પાંચ છ લાખનું હશે
હા તો પાંચ છ લાખનુંું બજેટ હશે તો ત્રણ લાખનું તમારું આખું ઘરનું મટરિયલ્સ તમારા ઘરે આવીઈ જ હશે પણ તમારે જે એન્જિનિયરિંગની જે વધારે ખર્ચો થાય એ તમારે આવું પડશે
બરાબર હા એ તો આપી દઈશું કંઈ વાંધો નં
હ તો તમારે એન્જિનિયર કે કળિયો કે મતલબ કે કળિયો કડીીઓ તમારા માધ્યમ થી કોઈ દેખામાં હો
ના અમારા દેખાવવામાં તો નથી એ તમારા દેખાવમાં કોઈ હોય જ રકેજો
હા તો અમારા બાજુ મે એક દેવજી કરીને નોમ છે એ જો હે કરળિયો
એને સારું એ આવડે છે ને અને તમને બી શીખડાવશે તમારે આવી રીતનું આવું કામ કરવાનું પછી તમારે આ કામ કરીને તમે ઓનું બેસ્ટ કોમ કરી શકો અને તમારો ધંધો બી એમથી ચાલુ કરી નાખો
બરા વરા હા હા
હા
હા એવું જ કરવું છે અમારે તો
હા વાત સાચી તો તમે અમે તમને સપોર્ટ કરો સપોર્ટમાં અમે એ થોડીક લોન પાસ કરી આપને જારે સરકાર લોન પાસ કરે છે એટલે અમે તમને અપાવી શ અને તમારે થોડાક પૈસા આવે ત્યારે તમારે ઘરનો પાય મજબૂત થાય
હા બરાબર
હા તો તમે કરવા માગો છો ને
હા હા જરૂર અમારે કરવું છે
હા તો તમે કળિયાની બી માહિતી લઈ શકો છો તો કરિયો એમ ક માગે છે કે તમારે કે પેલા રાજસ્થાન બિલ્ડીિંગ મટીરિયલ્સ જવાનું ત્યાં જઈને મને કોલ કરવાનો ત્યાં તમારું જે તમે ગરીબ છો એ પ્રમાણે હું એમનું આ જે કાર્ડ ને આકળે છે કાર્ડ કાઢીને તમારી જે અડધું મટીરિયલ્સ સરકાર આપશે ને અધું અડધું મટીરિયલ્ તમારે પોતાના પૈસા લાવવું પડશે
હમ હમ બરાબર
એટલે તમે લાવવા માગો છો ને
હા હા ગઈ પહે
અને તો હું એ કેહેવા ગુ છું કે તમારે લોન આવશે તો તમારા પૈસા બચશે અને આ જે કાર્ડ નીકળે એમાં ભી પૈસા બચશે
હા બરાબર હા બરાબર અ
હા તો તમારે ઘરે બી સારું થઈ જશે અસલ પાય મજબૂત થઈ જશે કર મજબૂત થઈ જશે તમારે કરે શું નાખાઈ જશે ઘરે સારું નખ ખઈ જશે બેરોજગાર છે બેરોજગારે મટી જશે બધ તમારે સારું ને સસ્તામાં સારું સસ્તામાં પટી જાય
હા બસ અમારે એવું જ કરવું છે હજુ કઈ કામ એને લીધું નથી છે
હા હા હા તો બિલકુલ તને અમારા કોન્ટેક્ટમાં કર્યો છે તો તમને એ કરી આપશે અને તમારે જેવું જેવું જોતું હશે એવું તમને કરી આપશે અને અમે તમે તમે અમારું અમે તને સપોર્ટ કરીએ છીએ
જ કરું
હા તો અમે તમને કરી આપશું સપોર્ટ એ કરી આપશ આપશું અને સલાહની તો જરૂર નહીિ પણ અમે સપોર્ટ ફૂલ આપશુ
ના બસ અમારે એવું જ છે કોઈ ચાાઈના મ્યુઝિક વગેરે હ ચાાઈના શું ફર્નિચર વગેરે
હ ફર્નિચરમાં તો તમારે પોતાનું રહેશે છે તમારા ફર્નિચરમાં જે સુથાર કહેવાય એમની કારીગરી કારીગર પ્રમાણે તમને કરી આપશે
બરાબર
હા તો એને એ અમારા
હા બસ એવું જ કરું
હા તો કઈ વાંધો નઈ કે આપડે એવું હોય તો આ કડીઓ મારા માધ્યમ મારા પાસે પછી સુથાર જોવ તો હોય તો સુથાર મારા જોડે છે તો તમારે જે જવતું હો છે તો તમારે ગરીબ છો તો એ પ્રમાણે તમારે સારું સસ્તું ને જેવું મજબૂત કરી આપશો
હા હા હ મજ